બસ મજામાં. છેવટે આજે તારા નવા ઘરે આવવાનો મોકો મળ્યો સાચું કહું તો બહારથી જ આ સોસાયટી એટલી શાંત અને સુંદર લાગે છે ને કે મન પ્રસન્ન થઈ ગયું.
હા આવ આવ તારી જ રા જોતી હતી તું પણ ઘણી જગ્યાએ જોયું પણ લોકેશન અમને બંને બહુ ગમી ગયું. ચાલ અંદર આવને તું. અને આખું ઘર બતાવું તને.
હમ આ હોલ અને કેટલો મોટો અને હવા હવા ઉજાસ વાળો છે મને આપ પડદા નો કલર એ તે આઈ આઈવરી અને ગોલ્ડનનું કોમ્બિનેશન રાખ્યું છે ને એ એકદમ રોયલ લૂક લાગે છે.
થેન્કયુ થેન્ક યુ મને એમ હતું કે તું ડાર્ક કલર કરશું તો રૂમ નાનો લાગશે પણ એટલે મેં લાાઈટ શેડ્સ પસંદ કર્યું હતું એટલે પેલી બાજુ જો અમારી ફેવરિટ કોર્નર છે ને ત્યાં ઇન્ડોર પ્લાસ્ટિક અને એક નાનકડો ઝૂલો મૂક્યો મૂકવાનો વિચાર થાય છે અમને.
હા એ તો ખાસિયત છે આજના જમાનામાં ઘર ઘરમાં થોડી હરિયાળી હોય તો જ જીવંતમાં લાગે અને આ કિચન આ તો મારું ડ્રીમ કિચન જેવું છે મોડ્યુલર કિચનનો કલર તે ગ્રે રાખ્યો છે એ બહુ સ્માર્ટ ઓ ચોઈસ છે ડાગ પણ નહી દેખાય અને મોર્ડન પણ લાગશે.
સાચી વાત છે રસોડામાં કામ કરવાનું ત્યારે જ તમે જયારે બધી વસ્તુ પ્રોપર ગોઠવેલી હોય ને અમે ચીમની અને ઓવન માટે પણ સ્પેશિલ સ્પેસ બનાવી હતી જેથી પ્લેટફોર્મ પર ભીડ ના થાય એટલે.
અને ઉપરના માળે શું છે ચાલ મને ઉપરનો બ્લોકની વ્યૂ પણ બતાવવો છે ને.
હા ચાલ તને ઉપર અમારો બેડરૂમ ને એક ગેસ્ટરૂમ છે ને બાલ્કની માંથી આખું ગાર્ડન દેખાય છે. સાંજે ત્યાં બેસવાની ને ચાય પીવાની બહુ મજા આવે છે બાલ્કનીમાં.
ખરેખર તે અને તારા પરિવારે આ ઘર પાછળ બહુ મહેનત કરી છે દરેક ખૂણે તારી પસંદગી દેખાય છે નવું ઘર એટલે ખાલી ઈંડોનું મકાન નહીં પણ સપનાઓનું સરનામું.
તારી વાત તો સો ટકા સાચી એ લોન થી માંડીને ફર્નિચરના કામ સુધી ઘણો સમય ગયો પણ આજે જયારે અહીયા શાંતિ થી બેસી છી ને તો બહુ લાગે છે કે બધી મહેનત વસૂલ થઈ ગઈ છે અમારી.
હા ચોક્કસ હવે તો દર રવિવાર. તે આપણો હડો અહીં. જમાશે આ નવા ઘર માટે તને અને તારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ભગવાન આ ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રાખે.
ચાલ હવે આ વાતો ચાલતી રહેશે પહેલા ગરમા ગરમ ચા તો નાસ્તો કરી લે તારા માટે મેં ફેવરેટ ઢોકળા બનાવ્યા છે.
આ હા ચાની સુગંધ જ કહી દે છે કે તે મસાલો બહુ સરસ નાખ્યો છે પણ સાચું કે જે આ ઘર બનાવતી વખતે સૌથી અઘરું શું હતું મેં સાંભળ્યું છે કે આજકાલ મજૂરો અને કોન્ટ્રાક્ટર સાથે કામ પાડવું બોહ માથાકૂટ કામ છે.
હા તે તો દુ દુઃખી થી નસ પર હાથ મૂક્યો દુઃખ થી નસ પર હાથ મૂક્યો સૌથી મોટું તો પેલું ટી વી યુનિટ અને કમ્બાઉન્ડનું ફર્નિચર હતું કબાટનું જે હું એમ કે ડ્રોઈંગ બનાવતા કોમ્પ્યુટર એનું ઉ દૂધ સમજાવતો ત્રણ વાર તો પ્લાયવુડ કાપાયા પછી મારે એને અટકાવ્યો પડ્યો મારે તો એના માટે મારે શેરના બીજા છેડે જઈને હેન્ડલ્સ અને નોબ્સ બોલાવવા પડે.
તારી મહેનત અહી દેખાઈ આવે છે મને પેલું જે મંદિર છે ને વ્હાઈટ માર્બલનું એની કોતરણી તો અદભુત છે એ ક્યાંથી તૈયાર કરાવ્યું.
આ હિ તો મે ખાસ જયપુર થી મંગાવ્યું છે અમારી મંદિરમાં જરાય બાંધછોડ નો થી કરવી અને તેને ખબર છે ને કે આ ઘરની જે ફોલ સીલિંગ છે ને એમાં લાઈટિંગ સેટ કરવામાં અમને આખું અઠવાડિયું લાગ એ લાગ્યો હોતો. તો રાત્રે જયારે બધી લાઈટિંગ ચાલુ કરી ને ત્યારે આખું ઘર મેલ જેવું લાગે છે ખરેખર
ખરે ખરેખર અને અહીના પડોશીઓ કેવા છે નવું ઘર હોય એટલે આજુબાજુના લોકો સારા મળે તો જ રહેવાની મજા આવે.
હા તો અત્યાર સુધી તો અનુભવ સારો છે પણ સામે જે પરિવાર રેતા છે ને એ બહુ હેલ્પફુલ છે. જે દિવસ મે શિફ્ટ તો થયા ને. એ લોકો તો સામે થી જમવાનું અમને આપી ગયા હતા. તો સોસાયટીમાં વુમન્સ ગ્રુપ પણ બહુ એક્ટિવ છે બધા સાંજે નીચે ગાર્ડનમાં બધા ભેગા બેસીએ છીએ.
ઓ તો તો બહુ સારું કેહેવાય એકલતા નહી લાગે અચ્છા તે પેલા ગેસ્ટ રૂમમાં જે આખું વ વોલપેપર લગાવ્યું છે એમાં તો ફોટો પડાવવા માટે મસ્ત જગ્યા બનાવી દીધી ને.
હા હા. મેં વિચાર્યું હતું કે જયારે તારા જેવી બેન પાણીઓ આવેશે ને ત્યારે બેસીને ફોટો શૂટ કરાવશું આપણે વોલપેપર ખાસ મોડર્ન આર્ટ થીમ ચપડ છે.
એટલે હવે તો અહી હાઉસ વોર્મિંગ પાર્ટી તો મોટી થવાની છે ને
હા હા આવતા રવિવારે જે એમનું નાનું ફંક્શન રાખ્યું છે. બધા મિત્રો અને સંબંધીઓ બોલાવ્યા છે મેં વિચાર કર્યું કે આપણે ટેરેસ પર જમવાનું રાખીશું. કારણ કે રાત્રે ત્યાંથી સી તી નો જે લુક હોય ને એ સરસ દેખાય છે. તારે તો શનિવારમાં જ આવું પડશે હો.
અરે ચોક્કસ હું તો હાજર જ જ હોઈશ આપણે આખું ઘર ફૂલો થી શણગારીશું અને હા તે પેલા હોમ થિયેટર નું શું વિચાર્યું તે કહ્યું હતું ને કે તારે એક રૂમ મુવી જોવો બોટો અલગ રાખ પૂછે
એ કામ હજુ બાકી પડ્યું છે. સાઉન્ડ સિસ્ટમને પ્લાનિંગ ચાલે છે, પણ અત્યારે તો મેં એક રૂમને મા મારો રીડિંગ રૂમ બનાવ્યો છે કે શાંતિથી બેસીને ઓ
સાચું છે એક ખૂણો તો પોતાનો હોવો જ જોઈએ. ચાલ, હવે હું અન તને કિચનમાં થોડી મદદ કરાવુ. વાસણો ગોઠવુ કે બીજું કઈ બાકી હોય તો બોલ.
ના ના તું તો મહેમાન છે આ તું અત્યાર આરામથી બેસને આપડે જૂનો વાત તું કરીએ હજુ તો ત્રણ કલાક ક્યાં નીકળી જશે ખબરે નહીં પડે.
હા, આ શાંતિ માટે જ લોકો શહેરની ભીડ ભાડથી દૂર રહેવા માંગતા હોય છે. તને યાદ છે આપડો પેલો નાનકડો પીજ પીજી રૂમ જ્યાં આપડે એક જ કબાટમાં બંનેના કપડા ઠાંસી ઠાંસીને ભરતા હતા.
હા હ, અરે હા, એ દિવસ પણ કેવા હતા હેને એક નાનકડી બારી હત જેમાં માંડ સુૂરજનું અજવાળું આવતું. અને આજે જો ભગવાને આટલું મોટું ઘર આપ્યું છે ને કે દરેક ખૂણે અજવાળું જ અજવાળું જ છે. મને તો ક્યારે વિશ્વાસ જ નથી આવતો કે આ મારું પોતાનું ઘર છે.
એ તારી અને જીતેશભાઈની વર્ષોની મહેનતનું ફળ છે. ઈચ્છ અચ્છા તે પેલા ગેસ્ટ રૂમમાં જે વોલ પેન્ટ્રુ ઓ લગાવ્યું છે એ તે જાતે કર્યું છે કે એનો લુક એકદમ પ્રોફેશનલ આર્ટિસે આર્ટિસ્ટ જેવો છે.
હા, અહ રવિવારની રજાઓમાં ઉમ મેં અને મારા બાળકોએ મળીને દિવાલ તૈયાર કરી. ને મને લાગ્યું કે બધું જોજો બહારથી કરાવશું, પ પણ ઘરમાં પોતાનું પર્સનલ ટચ નહી રેહે ને તો બાળ તો પણ પોતાના રૂમમાં થીમ પોતે જ પસંદ કરીતી.
સાચી વાત છે. બાળકોને પણ પોતાનો સ વેશ મળે એ જરૂરી છે, પણ મને કહે આટ અ અટલા મોટા અ ઘરનું મેન્ટેનેન્સ કેવી રીતે કરીશ? સાફ સફાઈ તો તારો આખો દિવસ જતો રેહશે?
એ તો ચિંતા છે, પણ અત્યારથી જે નિયમ બનાવ્યો છે ને એ રોજ એક ખૂણો સાફ કરવાનો. વળી વેક્યુમ ક્લીનર પણ લીધું હે એટલે થોડી સરળતા રહે છે. અને હા સોસાયટીમાં કચરાના નિકાળ માટે પણ બહુ સરસ વ્યવસ્થા છે.
અને તારું પેલું અ ટેરેસ ગાર્ડનનું શું સપનું? એનું શું થયું?
અ એ તો સૌથી મોટું પ્રોજેક્ટ છે. મેં ઓનલાઈન ઘણા કુંડા અને ઓગેનિક બિયારણ મંગાયું છે, પન મારે ઉપર ધાબા પર ટમેટા, મરચાં અને ફૂલોની નાની ક્યારી બનાવ ની છે. આવતી વખતે જયારે હુંજ આવીશ ને ત્યારે તે આપણા ઘરના જ શાકભાજી ખવડાવીશ.
વાહ એ સાંભળીને તો મોઢામાં પાણી આવી ગયું તારી રસોઈ એ પણ તાજા શાકભાજીની મજા પડી જશે અચ્છા હવે આ રવિવારે વાસ્તુ પૂજનમાં આપણે શું મેન્યુ રાખવું છે?
હ મેં વિચાર્યું કે આપણેે ટ્રેડિશનલ ગુજરાતી થાળી રાખશું પૂડી, શ્રીખંડ, ઊંધિયું અને દાલ ફ્રાય બધાને એ ભાવે છે અને હા સાંજે આપણે બધા ટેરેસ પર ગરબા પણ રમશું મ્યુઝિક સિસ્ટમ તો જોઈએ ને એમાં મેં આખું પ્લાસ્ટિક અત્યારથી જ તૈયાર કરી લીધી તે.
અરે વાહ ગરબા વગર તો આપણી કોઈ ઉજવણી પૂરી જ ન થાય મને તો અત્યારથી જ બહુ ઉત્સાહ છે ખરેખર તારા ઘરને એક પોઝિટિવ પોઝિટિવ એનર્જી છે અહીં બેસીને જ બહુ સુખદ અનુભવ થાય છે.
થેન્ક યુ થેન્ક યુ તારા જેવા મિત્રો ના આશીર્વાદ અને સાથ હોય ને એટલે બધું શુભ કામ જ થાય. ચાલ હવે અંધારું થવા લાગ્યું છે લાઈટ્સ ચાલુ કરો એટલે હું તારા ઘરનું લાઈટ લુક તો જોઉં છું.
હા ચોક્કસ મન મને એ વોર્મ વ્હાઈટ લાઈટ્સમાં ઘરે કેવું લાગે છે એ જોવાની બહુ ઈચ્છા છે. આ લાાઈટ્સ ચાલુ પછી તો ઘરનો નજારો જ બદલાઈ ગયો પેલું ઝુમર તો હીરાની જેમ ચમકે છે પણ મને કહે આટલી મોટી સોસાયટી છે તો અહીના પડોશીઓ કેવા છે કોઈ ગોકુલધામ જેવું કા છે અહીંયા.
હા. હા હર્ષ સું કહે છે. અમારી બાજુના ફ્લેટમાં એક માસી રહે છે મંજુલાબેન બહુ જ પ્રેમાણ છે પણ આખી સોસાયટીની પંચાત તેમની પાસે હોય છે કાલે જ મને પૂછતા હતા કે પેલું નવું ફ્રીજ આ આવ્યું છે કેટલામાં પડ્યું સ્કીમમાં લીધું કે રોકડે થી લીધું એવું પૂછતા હતા મને.
હા આહા. આ આવા માસી તો દરેક સોસાયટીમાં હોય જ એમના વગર તો સોસાયટી સુૂની લાગે પણ એ બા બહાને તારી કોઈની સાથે ઓળખાણ તો થઈને
હા એ તો છે અને ઉપરના માળે એક યંગ કપલ રહે છે એ આ ઈ ટી માં કામ કરે છે. બિચારા આખો દિવસ લેપટોપમાં માં જ હોય છે. પણ રવિવારે જયારે ગાર્ડન માં મળે ને ત્યાંને બહુ સરસ વાતો કરે છે અહીંયા ની કલ્ચર બહુ જ ને ગમે છે અને
અચ્છા સારું સારું બરા બાર ચાલ હવે આપડે પછી વાતો કરીએ.
હા, હા.